હાલો.
હલો હા બોલો.
હા હવે અ એમને કવરી કે. મારા મમી વાત કરી દે માસી કરને
હા.
તો માસી એવું કીધું કે અ એનો જે છોરો હે ટીવી આ એપમાં ત્રણ ટાઈપના કામ કરેરો એક તો ફસ્ટ કો. એના દીકરો માસીનો દીકરો.
કયા માસી નો દીકરો.
હું નામ રિવિલ કેમ કરું હું મનમાં.
અચ્છા તો એમ કેવાય ને તમારા હાડા.
તમે બધું શો છો યાર. માસીન દીકરો કઈ મારો વાસીન દીકરો જ કઈશ ને યાર.
હા ભલે ભલે.
અયા હમ હમ. હા તો એ ત્રણ ટાઈપ એ ત્રણ ટાઈપ ના કામ કરેલો મતલબ એક ફોન કર્યા વાળું એક. રીડિંગ કર્યા વાળું બી હે. ને એક ટાઈપિંગ કરવાનું સમથિંગ કઈ.
હા.
હા તો મતલબ કે મને જેમ કે ગુજરાતી નથી આવડતી. તો ટાઈપ કરવાનું મને મ જામશે નહી ક્યુકકી એમાં સ્પેલિંગ કરેક્ટ રહેવી ખપે એન્ડ ઓઑલ.
હા.
તો મમ્મી કેહેલા કે હું રીડિંગ કરી લઈશ મતલબ વોઇસ નોટ. મુકવી એ ને રીડ કરી ને પેરાગ્રાફ
હા
તો ઈ કેમ થશે મતલબ ઈ મને ચાલુ કરાવવું હે
હા તો ઈજ હું કેતો હતો. તને પેલા જ કીધું કે આ ફોન અ ફ્રેન્ડ વાળા ટાસ્ક અ થોડા ઘણા આવે પછી હું બીજા ટાસ્ક તને દેવડાવુ તો મેદામ કરતા જ નતા તો હું શું કરું.
મા ફોન ખરાબ થઈ ગયો હતો યાર મા કને ઓપ્શન નહોતું. એ અ શું અરે તો વિજા નો ફોન કોઈ દેતું નહોતું મને બધા કરતા ત કેન્થી વાત કરોરી હે બેબે ફોન લઈ જાવરી.
ઓ અરે એમાં શું તો પછી પપ્પાને ફોન લઈ લેવાય ને
અરે મારા બાપા ના ફોન બ તો એ જેને રાત ના હવે અહિયા કને વાત કરું તો બધા કેન થી વાત કરે રિ કોણ હે જવાબ દઉ હું બચારી રયો છે.
એમ એમ કેવાય ને તમને ટેન્શન ના લેવું પડે એટલે હું બધું આ કરું રિ
હ હા એટલા અંડરસ્ટેન્ડિંગ હોત તો તો હો શું જ હોત અમારું પરિવાર માં
એવું એ
યસ.
હા. તો પછી શું ટેન્શન હવે ફોન અ ફ્રેન્ડ આ તારી બોન ભેગું કરતો શું થાય.
અરે મેં મારી બોનને ફોન કર્યો તો એ મા એ કે કે આજ બિઝી હૈ મતલબ લેટ પરવારીથી કિચન છે તો એને રૂમમાં જઈને બી એનો કામ વામ હતો તો મેં કીધું શું કામ બિચારી પ્રાણીને ડિસ્ટર્બ કર
એવું.
યસ તો મારી બોન તો નહી લેકિન મમ્મી ને એની બોન રોજ વાતું કરે રહા. એની વાત હમનેંને મને હસી આવે રિ.
તો પછી હવે એમાં શું ખોટું હેલે બંનેને એપ્લિકેશન માંથી જ ફોન પકડાવી દેવાનું બે કરે પડી
હા એનામાંથી ફોન પકડાયો હે
તો બેસ્ટને અમે તો કે દિવસનું વિચારતા હતા પણ હવે શું અહીંયા મમ્મી ને આવડે ત્યાં માસીને ના આવડે એટલે પછી કર્યું નહી. બાકી તો બધાથી બેસ્ટ એ લોકોને પકડાવી દો તો તમારો ટાસ્ક તો એમ જ થતા આવે.
કે આ લોકાને નોર્મલી વાત નથી કરતા આ લોકા ટોપિક સોચે. કે શું ટોપિકમાંથી રેયાણ થઈ હકે એવી તે ટોપિકમાંથે પછે વાત કરે મમ્મી તો વાટ જોવે પડયા કે કઈ દસ મિનિટ થાયને ફોન રાગે મને કે પણ કેટલા કેટલી વાર હજી કેટલી વાર એ તો શું હતું
છે ને મેક્સિમમ બાર મિનિટ હુધી વાત થાય. એમાં છે ને એ લોકો શું સિસ્ટમ હેકે હવે આપણેે બે વાતો કરીરા એના વચ્ચે વચ્ચે દસ મિનિટ પૂરેપૂરી એ લોકો આપે મતલબ દસ મિનિટના હન્ડ્રેડ રૂપ પીસ પણ એમાં એ લોકો પૂરેપૂરા ના દે એમાં શું કે આપણે જેટલી વાત કરી ને
હમ
લોકોને જેટલો ડેટા મળે ને ઈ પ્રમાણે એ લોકો અ પેમેન્ટ કરે હવે આપણે દસ મિનિટ વાત કરી એમાંથી છ કે પાંચ કે ચાર ચાર મિનિટ સુધી ઈફેકટીવ સ્પીચ હોય ને મતલબ આપડે બોલ્યા એ લોકોને જે ડેટા મળ્યો ઈ પ્રમાણે જ એ લોકો પેમેન્ટ કરે એમ. એટલે બને તેટલું વચ્ચે અ ગેપ ની પાડવાનો કે, પછી બીજી જાતની મતલબ કોઈ હસી મજાક એવું હહ ચાલે નોર્મલ પણ એમ એ લોકો એટલું વચ્ચે વચ્ચેનો પીસ છે ને એ કટ કરી દે એટલે એનું આપ આપણને પેમેન્ટ ના મળે પણ
હમ હમ
જે વાત કરીએ એનેે એ લોકોને ડેટા જ ખપેરો બીજું કશું નહી.
અચ્છા.
હા ને હવે આ રેકોર્ડિંગ વાળું જે હેને તને મે મતલબ આ જે વાત મળી હે એબી એબી આપીશ. પણ ઈ તું આ પેલું ફોન અ ફ્રેડ વાળું કર હું તારું રેકોર્ડિંગ વાળું રજીસ ટ્રેશનની કાલે લિંક મોકલીશ તને. એના ઉપરથી તારી આઈડી પરથી આજે કાર્યમાં જે નંબર રજિસ્ટર કર્યો હોય ને
હહ
ઈ રજિસ્ટર્ડ નંબરથી તારું ફોર્મ ભરી દેજે. એટલે તારા આમાં આઈ જશે. પણ એમાં ધ્યાન રાખવાનું કે જે પ્રોપર મતલબ અ ગુજરાતી વચ્ચે અ આ ઈ એવું કશું નહીં જે પેરેગ્રાફ તને દીધો ઈ પ્રોપર વંચ ખપે એમ.
અચ્છા તો ઈ મમ્મી કેતા કે મેં મમ્મીને પૂછ્યું કે તમને ગુજરાતી ભાષા તો આવડેરી ને? મમ્મી કે હોવે મેં કીધું તમે ઈ વાંચી દેજો ક્યુકી હમ
તમને કેમ નથી આવડતી ગુજરાત?
આવ તો અમ્મે અહિયાં કર ગુજરાતમાં મોટા થયો તો શાયદ અમને ગુજરાતી આવડે તો હવે મે અહીંયા છત્તીસગઢમાં મોટા થાય તો ક્યાંથી ગુજરાતી આવડે. એમ આવડેરી એવું હોય ની બટ આમ કેમ આમ વાટ જોવી પડે એબીસીડી કેમ વાંચે ન્યુ ન્યુ છોરા. એના જેમ જ આ અ લખીલો હોય આ ક લખ્યો હોય એમ કરી કરી શબ્દ બનાવીરા.
તો હું અમેરિકામાં થોડું મને બોલતા આવડે જ રીને.
તો શું અરે તો બી આવું ફરક પડે ને
હા હા હા શું ફરક પડે એ ફેંકી નઈ દીધો ને ફોન
ના ના અહિયાં પોટસ પડી ગયા હાલ એ
આવડેને લાગ ગુજરાત તી તમે ગુજરાતી થઈને ગુજરાતી ના આવડે એવું કેમ? ધીસ ઈઝ નોટ ફેર.
અરે મતલબ આવડે એમ ભજન વજન બી ગાવરી હું ભલે તમે માનશો નહી બટ. આમ કેમ આમ ક્યાં ટાસ્ક કરીને ક્યાં ફ્રીલી આપે વાત ફ્રી કરી તેમાં ફરક પડે.
અચ્છા એવું છે તો આ તો પ્રેક્ટિસ પડી જશે ને આમાં
હા મતલબ એમ વાત સા હ ગવાર રહી ની હું બટ તો ભી હવે જે મમ્મી લોકો એક્સપિરિયન્સ હોય કે એ લોકોને પૂરી ઉકી માત્રા એકીમાત્રા આખતે વાંચતા આવડે તેમાં થોડુંક મને સોચવું પડે શું તો બી હાઈ અકેરું પછી હું મારો માઇન્ડ પ્રોસેસ કરેને પછી હું એ ચીજ બોલું
હા તો હિન્દી એ આવડે તો ને
હો વે
એકદમ પરફેક્ટ
અફકોર્સ
ખટાખટ
હવે કુંજુ યાસુ ગવાર
ના ના ના એટલે તો હું પછી હિન્દી આવડતું હોય ને તો હું ઈ પ્રમાણે ઓલું ક કરું સેટિંગ કરુ ને એમ તારું તોમે તને અ બે મુૂક્યા ત એમાંથી કેટલા યુઝ કરે એક જ કોડ યુઝ કરયો
કોડ તો એટલે મે મીરા વાળું હતું ને વચમાં ફોન થઈ જતો મમ્મીનો તો મીરા વાળો તી અમે ને લોક આઈ અમ બોલ વાતું કરતા હતા બટ મમ્મીને ફોન હમં ગયો હ રિપેરંગ હતું હવે કઈય આવે ખબર નહીં તો એટલા ટું પછી અમને માસીથી એમને કો તક્ટ કરવો પડ્યો
ઓકે હા હા આમાં તો પ્રોપર ટાસક કરીશ ને તો નવો ફોન એ આવી જશે
ઈ જ અમ લોકો ટ્રાય કરી રા્યા
ઓ હા અ ભલે પેલા તો જીજુ ઉપર ટ્રસ્ટ નોતો
હમ હ
હ હ
હા તો એટલા આટું જ ને હવે મતલબ હિન્દી સાથેશે તો બી ઠીક હે અને ગુજરાતી થશે તો બી ઠીક હે
એ હું ટ્રાય કરીશ અગર ત્યાંનો કોઈ ત્યાંનો કોઈ કોર્ડિનેટર મને મળી હ
ઠીકે મતલબ ગુજરાતી માણ જશે તો મમ્મી હે ને હાંચવી લેશે હવે આમ મમ્મી પાછી વળી આપને જોઈ પડે વળી મને ઘુરે એના કરતાં હું મમ્મીને ગુરુયખર લાગે
પણ તારા ભેગું હિન્દી માં વાત કરવાળું કોઈ નઈ હોય આજુબાજુ વાળા એક રૂમમાં મિરાને બેહડી દેવાની એક રૂમમાં તારે બેહી જવાનુ
હા એઈ ચીજ થઈ જશે ભલે ઠીક હે ને જોઈ લેજો જે પોસિબલ થાય ગુજરાતી હો તો મમ્મી તો હ જ ઓપ્શન ગુજરાતીમાં તો
એટલે આ હિન્દી મારા અંડરમાં નહી આવતું હુ પણ લગભગ ત્યાંનો કોર્ડિનેટર કોઈ બીજો હ તો એના અંડરમાં આવે તો હું જો સરશે વાત તો હું પૂછી જોઈશ
બાકી તો ગુજરાતી માં છે જ ને ગુજરાતી માં કયરા કરો
હમ એઈ તો કરી જ ર બીજું કઈ કામ હોય કે ના હોય
પાતણીિયા અને મે કેટલા દિવસથી કીધું તું એ લોકો હમણાં હમણાં ચાલુ કર્યું થોડા ઘણા આવ્યા ને એ લોકો ને એટલે હું જીજુ ને આ તો હા કામ લઈ આયા એટલે
એમ પાટણ કાર તમે લેટ ગયા પેલા છત્તીસગઢ આવતું તમને
અરે પણ મને શું ખબર હવે મને એમ થાય કે આ વસ્તુ માં જે તે લોકો જલ્દી ટ્રસ્ટ ના કરે હવે હું તમને ડાયરેક્ટ કહું તમે ટ્રસ્ટ ના કરો ને પછી કરો નહી તો પછી થોડું આમ જીજુ ની ઈજ્જત ડાઉન થઈ જાય
ભલે એટલું ઉડાઉણ ના થવા દે હા હવે એટલે ખાઈ એટલી ઈજ્જત હે બી નઈ પછી વાત ત લ કે
થાય તો કર
હા તમે જીજો થોડી ના હોય યાર શું તમે એવી આવે એટલો મોટો દરજો ના દેવાય
અચ્છા એવું હો
તો
હવે તમારે બોન પરણાવીએ મને તો પછી થવું તો પડે ને
અરે ના ના અમે ના માની રે એ બધી ખોટી મો માયા જીજુ ને જીજી એ સુ બધી
હા એટલે જ હું કેનારો હતો પણ પછી મે કીધું હવે ટ્રસ્ટ આવે ના આવે હું તો હમમાં બી જલ્દી નતું કીધું એ લોકોએ કર્યું બી નતું પછી લાસ્ટ હું ક્યારે ગયોતો હા હમણાં વચ્ચે ગયો હતો ને ત્યારે મેં એ લોકોને કરાયું તો બાજુ માંથી ઓલો માની ગયો નાનો એને કર્યું તે એના થોડા ઘણા આ્યા એ કે કે આ સારું હોય
હમ્મ હમ્મ
હા પછી બીજું કઈ નહી પણ ભગવાનને ભોગતા ચડાવજો
હા હા જરૂર જરૂર શું ભગમાં ખપશેકો
એલે તમે જે દેશો એ હાલશે હવે બહ આશા તો નથી આમ શું એ ગુરુ ની જેમ પણ દક્ષિણા દેજો બીજું કઈ ની
એ જે ને ગુર દક્ષિણા ક તો એ સ એ લોકો અરેન્જમેન્ટ કરીને
કર્યું ગુરુ અંગુઠો નહી માંગે પણ જે દેશો એ રાખી લે છે હવે
અરે અરે અચ્છા કઈ જ ચી રાતો તો ગુરુ ની મન મરજીની ચીજો જ બધા કઈ ને સુખ આપશે તમને
ના ના ના એ મન મરજી પછી ત કહીશ તો તમારથી પૂરી નઈ થાય
ઓ હવે ટ્રાય કરશ ને તો ટેન્શન કં લારે
હી થાય એ હવે ઓપ્શન જ જતું રહ્યું
આ રે રે હવે એવું હવે હ એવી પાસ્ટ વાળી ચીજો તમે કશો તો એ કેમ થશે ભાઈ
હા હવે શું કરી હવે કશું ના થાય
પેલા ક્યાં ગયા ત તું પેલા ક્યાં ગયા તા
તે લ ગ્યાય ન
તો સુકાામ આવી ચીજો તમને પડવું પડે
હવે પેલા એમાં ના પડ્યો હોત તો હમણાં આપડા બે ની વાતે ના થતે ને
તો જેમ હું માથુ ખાઉ કોઈક બીજી હાડી માથુ ખાત ને
અચ્છા હા એ તો છે, માથું તો નથી ખાધું પણ હવે ઓ કેમ કેવાય અમારે અયા ગુજરાતીમાં કે કે મૂકું દેવાના બી પૈસા મળે એવું કામ છે આમાં
હા
ફૂકવું એટલે મ ખબર પડી લવારી કરવાના હા
હા લવાઈ કુછ બી એટલે જ ઇજ્જત ઠીક કે ભાઈ ઠીક કે અમે આખે આખી બોન પણાવી દીધી તો બી લેજ જ